હા તો આજે મેં ઓનલાઈન શોપિંગ વિશે તમારી સાથે વાત કરવા માગું છું અ ઓનલાઈન શોપિંગમાં ગણી મજા આવતી હોઉએ છે ઓનલાઇન શોપિંગ મા બજાર જવું પડતું હોતું નથી ઓનલાઇન શો શોપિંગમાં ઘરે બેઠા આપણે જે ગમે છે તે કપડા આપણે લેવીભી શકીયે છે તમારું શુ મા અ મતલબ તમારો અનુભવ મને જડાવશો
હું ઓનલાઈન શોપિંગ કરું ત્યારે એમેઝોન, મીશો, શોપ્સી, ફ્લિપકાર્ટ એના પરથી જ હંમેશા કરું કારણ કે તેના પર કપડાં ટકાઉ હોયે સારા ભી હોયે હા કોઈ વાર હા એવુ થાયે કે કપડાં સારા ની આવે કે જે કોલીટી જે ટે ની આવે કોઈ વર રંગ બી હારો નહી આવે જેમકે અમે પિંક કલર નું કઈ મગાવ્યુ હોયે તો સારો કલર ની આવે ની તો ફરબ્રિક ભી સારો ની આવે એને ઓનલાઇન મા અમને ફાયદા એ થાય કે થોડુંક જે હોય તેની પ્રાઇસ થોડીક છી પડે જેનાથી અમે અને ઓનલાઈન મા એવું હોયે કે અમને દુકાન મા જવા ની પડે અમે ધર બેઠાજ જોઈલીયે કે કેવું છે તેમાં રિયુંજ જોયે લિયે એ કેવું આવે લુ છે તે પ્રમાણે અમે મંગાઈ શકીયે એને ઓનલાઇન મા જો કે ટુ સમય ભી સમયની બચત થાયે તમારું સુ કેવું આ વાત પર
ઓનલઈ શોપિંગ થી સમય ની બચત તો થાયે છે ધરે બેઠા ઓફિસ મા બેઠા અ ગણીવાર કૉલેગમા અગર ટાઈમેપાસ કરવો હોય તો ઓનલાઈન શોપિંગમાં જોઈ શકી નથી જવું પડતું આપણે ઘણી વાર મહેમાન આવી ગયા છે અને ઓનલાઈન ક તરત જ કઈ વસ્તુ નાસ્તો કે ક મંગાવતો પાંચ દસ મિનિટમાં આવી જતું હોય છે આપ સમય બચે છે ઓનલાઈન શોપિંગ ન મને એક વાત એ ગણી ગમે છે કે નથી જવું પડતું ગરમી મા બહાર જવા થી લુ લાગી શકે છે તો તેના થી આપડે બચી શકીયે છયેએ ઓ ઓફલાઈન શોપિંગ મા ઘળી એવી હોયે છે કે આપણને કપડા બાતવતી નથી જયારે ઓનલાઈન શોપિંગ મા આપણે જેટલા કપડાં જોયે તેટલા આપણે કપડાં કપડાં જોઈ શકીએ જીવન જાતની વસ્તુ જોઈ શકીએ અગર એ વસ્તુ આપડને નથી ગમતી તો આપણે પાછી મુકલી ભી શકીયે ને આપણા ખાતા મા પૈસા ભી જમા થયે પહોંચે છે જયારે ઓફ્લાઇન શોપિંગ મા આવું હોતું નથી ઓફ્લાઇન શોપિંગ મા જયારે આપણે નહીં ગમતું તેના બદલામાં કઈ બીજું લેવું પડે પણ આપને પૈસા તરત મળતા નથી ઓનલાઈન શોપિંગમાં એક આ ફસાયદો ભી લાગે છે કે બે ત્રણ દિવસ મા અમુક વસ્તુઓ આવી જતી હોયે છે જે જુએ તે તમામ એ તમામ હોય છે તો મને તો ઓનલાઈન શોપિંગમાં ગમે છે કે ગણી વખત કોઈક વર એવુ થતું હોયે છે કે આપણે જે વસ્તુ મંગાવે તે આપણી સાઈઝ ની નથી કલર અલગ છે તો એમાં આપણે પાછો રિટર્ન નો ભી ઓપ્શન કરી શકીયે છે મોકલી ભી શકીયે છે કલર ભી લઈ શકીએ છીએ તેમજ ધણી વર ઓનલાઇન શોપિંગ મા બો બધા ફ્રોડ ભી થતા હોયે છે તો થોડી સાવચેતી તો રાખવી પડતી હોયે છે કે અ કઈ બીજું ને કઈ વસ્તુ બીજું આવી ગયું છે પૈસા કપાય ગયા છે કોઈ વસ્તુ નથી આવી કે ધણીવાર કોઈ એપ જે હોયે છે તે ફ્રોડ હોયે છે તો તે ભી હોયે છે તો ઓનલાઇન શિપિંગ મા ફાયદો ભી છે ને નું ધ્યાનથી ખરીદવું પડે છે અ પરંતુ એક અનુભવ તમને કઈ શકું મારું ઓનલાઇન શોપિંગ નો કે ઓનલાઇન શોપિંગ મા અમે એક વક્ત મંગાયું તો તેમાં કલર અલગ હતો મટીરીયલ અલગ હતું અમે જે મંગાયેલું એનાથી અલગ જ પ્રકારની વસ્તુ આવી ગઈ હતી તેમજ અ ઓનલાઈન શોપિંગ મા એક ગેરફાયદો એક એ ભી રહેલો છે કે ઓફલાઈન શોપિંગ મા જીયે તો આપણે આપણે કાપડ ટચ્ચ કરી શકીયે છે કાપડ કેવું છે ફેબ્રીક કેવું છે તએની કોલિટી કેવી છે? તે જોઈ શકીએ ઓનલાઈન શોપિંગમાં આ શક્ય હોતું નથી એમાં લખેલું હોય છે કે આ કોટનનું છે ના એનું છે પરંતુ આપણે ઘરે આવતા એ કાપડ કદાચ ના બી ગમે આપણેને અ અનુભવી નથી સકતા ખાલી જોઈ શકીએ છીએ તો આ એક ગેરફાયદો બી ઓનલાઈન શોપિંગ ન ગણી શકાય છે. તમારુ શુ માનવું છે આ માટે
હું તો એ માનું છું કે અમુક વાર ઓનલાઇન શોપિંગ કરતી વખતે અમુક પ્રોડક્ટ એવા હોય છે કે જેમાં આપણે રિટર્ન કરાવી શકતા નથી મતલબ એકવાર એને વ્યવસ્થિત એને ચેક કરવા પડે કે એ સારું આવશે કે ની આવશે રીવ્યુસ જોવા મળે અમુક વાર એવું હોય કે એના પ્રાઇઝ બી ઓછા હોય તો એ લોકો એવું કરે કે રીટન્સ ની કરે કરી શકે પાછું એ ઓર્ડરને અને અમુક તો પ્રોડક્ટ એવા હોય છે કે તે રિટર્ન તો થાય પણ એ સાત દિવસની અંદર જ કરવા પડે. પડે છે જેમ કે ઇલેક્ટ્રોનિક કોઈ બી છે પ્રોડક્ટ તે તેને બી એવું જોઈ કે સાત દિવસ થઈ જાય તે પછી ન એ લોકો પાછું લાય. સાત દિવસ પહેલા જ કરવા પડે રિટર્ન એવા બી પ્રોડક્ટસ માર્કેટમાં જોવા મળે છે ઓનલાઇન શોપિંગમાં ને ઓનલાઈન શોપ શપિંગ ત હાલ ના સમય માટે ખૂબ જ સારું ગણાય છે, કારણ કે જેને ટાઈમ નથી મળતો તે ગમે ત્યારે ફોન માં એપ ડાઉનલોડ કરીને તે કોઈ પણ પ્રોડક્ટ જોઈ શકે કે તેને કંઈ કપડાં જોઈતા હોય કે કઈ બી બોટલ કે વસ્તુ બી એ લઈ શકે છે. જોકે આ ફાયદાકારક બી છે નુકસાનકારક બી ગણાય છે કારણ કે કોઈ વાર સારું બી આવે છે ખરાબ બી આવે છે તે આપણને જ જોઈને લેવા પડે છે કેટલીક વાર તો ગ્રાહક આ ઓનલાઈન શોપિંગમાં છેતરાઈ બી જાય છે કારણ કે કોઈ વાર સ્કેમ થઈ જાય સ્કેમ થઈ જાય છે જે આપણને સાવચેતીપૂર્વક જોવા પડે છે જે આપણી જિમ્મેદારી ગણાય છે. તમે શું કહેવા માંગો આ બાબત વિશે? ઉપર
હા મેં એ કેહેવા માંગુ છું, કે તમારી વાત તદ્દન સાચી છે કે ઓનલાઈન શોપિંગમાં ત થોડી છેેતપીંડી થવા બી શક્યતા રહેલી છે, મેં તમને જેમ કીધું આગળ તેમ કે અમે જયારે અ શોપિંગ કરેલી હતી. ખરીદી કરેલી હતી ત્યારે અમારી સાથે બી એવું થયેલું હતું પણ એક ફાયદાની વસ્તુ એ હતી કે અમે એને તરત જ રિટર્ન કરાવી દીધી હતી પૈસા અમારા બે ત્રણ દિવસની અંદર અમારા ખાતામાં અઉન્ટમાં જમા થઈ ગયા હતા. આપણે ભરોસા માત્ર એપ પર જ વિશ્વાસ કરવો જોઈએ પણ તેના સિવાયની એપ પર આપે વિશ્વાસ ન કરવો જોઈએ ગ્રાહક તરીકે આપે બી થોડી સાવચેતી વધારે રાખવી પડતી હોય છે, કે આ એપ ફ્રોડ તો નથી ને અગર એ એપ ફ્રોડ નીકળી તો આપડા પૈસા બી જશે અને આપને વસ્તુ બી નથી મળતી મને એક અનુભવ યાદ છે મારી મેં એક કશે અ વર્તમાન પત્રમાં વાંચ્યું હતું કે એક સાથે એવું થયું હતું કે તેમને શોપિંગ ન કરી હતી તેમ છતાં તેમના ઘરે પાર્સલ આવ્યું હતું ને ઓ ટી પી બી આવ હતી ત એના ફોન પરથી ઓ ટી પી બી આપ્યો હતો એકચુલી એમને કોઈ શોપિંગ જ નહી કરી હતી કઈ વસ્તુ મંગાવ્યું જ ન હતું, કઈ બી વસ્તુની ખરીદી બી ન કરી હતી. અ ને રિટર્ન બી ન કરાવ તેમ છતાં તેમની પાસે એક પાર્સલ આવ્યું હતું. તેમના નામ લખેલું હતું, તેમનું એડ્રેસ લખેલું હતું, ફોન નંબર લખેલો હતો, ફોન નંબર પર ઓ ટી પી બી આવેલો હતો. ત્યાં તો ઓ ટી પી તેમને શેર બી કર્યો હતો. આવા સંજોગોમાં આપણે ઓ ટી પી શેર કરવાની જરૂર હોતી નથી કેમ કારણ કે એના પરથી આપડી ડિટેલ્સ જતી રહેતી હોય છે તો ઓ ટી પી નહી શેર કરવાનું હોય છે તો એ મને જાણતા ખુબ જ પેલું અ આશ્ચર્યચકિત હું થઈ ગઈ કે તેમને એ વસ્તુ મંગાવી નથી, એમને એ વસ્તુ રિટર્ન બી નથી કરાવી, તેમ છતાં તેના પર પાર્સલ બી આવ્યું છે એ પાર્સલ એમને મંગાવ્યું બી નથી એ પોતાના ઓર્ડરમાં બી ચેક કર્યો એમને કોઈ બી વસ્તુ ખરીદી કરી ન હતી તેમ છતાં તેના પર પાર્સલ આવ્યું તેમાં તેમનું નામ હતું, તેમનું મોબાઈલ નંબર હતો, એડ્રેસ પણ હતું અને ઓ ટી પી બી આવ્યો હતો તો આને ફ્રોડ જ કહી શકાય છે ને એ કંપની અ ચાલુ કંપની એવી ન હતી એ કંપની મોટી કંપની તમે કહી શકો તે કંપની હતી તો ઘણી વાર ગ્રાહક સાવચત પરંતુ તેમ છતાં પણ તેની સાથે આવા અનુભવ થતા હોય છે. તો મારું તો આ બી માનવું છે કે ઓનલાઈન શોપિંગ તદ્દન સારી બી નથી ને તદ્દન ખરાબ બી નહીં કહી શકાય કારણ કે ઓફલાઈન શોપિંગમાં બી ઘણી વખત આવો થઈ શકે છે કે કઈ વસ્તુ આપને મોંઘી આપી હોય છે ને પછી બીજે દિવસ સેલમાં જતી રહી હોય છે ને પચાસ ટકા થઈ જાય. ઘણી વખત એવું થતું હોય છે કે આજે વસ્તુ આપને મોંઘી મળીને, બીજે દિવસે આપણે જયારે ગયા ત એ જ વસ્તુ ના ભાવ એમને ઘટાડી કાઢ્યા હોય છે પછી તો કઈ બોલવાનો ફાયદો જ નથી. આપણે એ વસ્તુને સ્વીકારવી જ પડે છે એને પૈસા બી આપવા પડે છે અને એને લેવી બી પડે છે ઓફલાઈન શોપિંગમાં બી એક અનુભવ કડવો થઈ શકે છે મે મારો અનુભવ તમને ઓફલાઈન શોપિંગ ન જણાવ તો મારા અનુભવ તો સારા હતા. પરંતુ કોઈક વાર અ ઓનલાઈન શોપિંગમાં વસ્તુ બતાવવામાં નથી આવતી કે અમે કપડા ની ખરીદી કરવા જતા હોય છે, તો બે ત્રણ વસ્તુ બતાવી દે છે પછી નથી એ વસ્તુ એ સ્ટોકમાં નથી એ કલર નથી એવા બહાના બનાવવામાં આવે છે એકક્ચ્યુલી એ વસ્તુ હોય છે જ્યારે ઓનલાઈન શોપિંગમાં મને ગમે કે મારી મ મરજી પ્રમાણે મેં જેટલા કપડાં જોવાય તેટલા જોઈ શકું છું મેં નહીં લેવા હોય તો મે રિટર્ન કરી શકું છું. ઓફલાઈન શોપિંગમાં એ રિટર્ન કરવાનો ઓપ્શન હોતો જ નથી એ બદલાવી શકાય છે સાઈઝમાં પ્રોબ્લમ આવે છે તો આ મને થોડો ઓફલાઈન શોપિંગ ન કોઈ વાર એવું નથી કે ઓફલાઈન શોપિંગ બી ખરાબ છે. કે નથી સારી બંને પોતપોતાના પર સાય છે ઘણા માટે ઓફલાઈન શોપિંગ હા સારી હશે તો ઘણા માટે ઓનલાઈન શોપિંગ બી સારી હશે ને એક મેં તમને એક મજાની વાત ક કે ઓફલાઈન શોપિંગમાં બાર્ગેનિંગ જે અ તો આપણેે પૈસા ન મોલ ભાવ કરાવીએ તે કરવાની ખુબ જ મજા આવતી હોય છે જે ઓનલાઈન શોપિંગમાં શક્ય હોતું નથી તો મને તો બહ મજા આવે છે. તમારું આ માટે શું માનવું છે? ભાવ તાલમાં
મને બી ઓફલાઈન શોપિંગ ખૂબ ગમે છે કારણ કે તેમાં આપણે પોતાના હિસાબથી આપણે ભાવતા નક્કી કરીને આપણે જે વેચનાર છે તેને આપણે જે કીધું કે મને આટલા બજેટમાં આટલું જે જોઈએ તે એને આપવામાં જો કે એ ના આવી પાડે કે આટલું સસ્તું એ નહી આપી શકે તેને નહી પરવડે પણ તબી આપણે જે છે કે પોતાના ઘરગજને એના માટે બચત થાય એટલા માટે આપણે તેની પાસેથી ભાવચાર કરાવીએ. જે મને ખુબ ગમે છે, એવું કરવાનું જોકે ઓફલાઈન શોપિંગને ઓનલાઈન શોપિંગની તુલનામાં ઓફલાઈન શોપિંગ બી કોઈ વાર સારી પડે છે, નહી તોફ ઓનલાઈન બી હું તો કોઈ વાર ઓનલાન શોપ શપિંગ વધારે કરું હાલના સમયમાં કારણ કે ટાઈમ જ હવે તો મળતો નથી એટલે ઓનલાઈન જ શોપિંગ કરવા પડે છે અને ઓનલાઈન બી મને મારા એક્સપિરયન્સ પ્રમાણે મને સારું વસ્તુ મળ્યું છે જે જુએ તે વસ્તુ બી મને મળી છે હા અમુક અમુક વાર જ કોઈ વાર વસ્તુ ખરાબ આવી છે તે બી અમે રિટર્ન કરીને પાછીને મોકલીને એ બી પાછી હારી આવી છે. તો આભાર.
હા તમારો બી ઘણો આભાર વર્તમાનમાં તો મેં બી ઓનલાઈન શોપિંગ જ કરતી છું ને મારા અનુભવ તો ઘણા સારા છે તો તમારા અનુભવો જાણીને ને મારા અનુભવો તમને જાણીને બી આનંદ થયો હશે. આભાર!
હમ આભાર!